હા કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો?
હા હું પણ મજામાં છું. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. આજે આપડે હેન અ આપણા દેશમાં કેટલા બધા ધર્મ અને જાતિના લોકો રહે છે. અને એ લોકો બધાના અલગ અલગ તહેવારો ઉજમે છે. ઈ તહેવારો વિશે આજે આપણે વાત કરીશું.
હા હા ચોક્કસ હા.
જોવો ને આપણેે અહીંયા બધા જ ધર્મ અને જાતિના લોકો રહે છે. અને એ લોકો બધા હળી મળીને એકબીજાના તહેવાર બનાવે છે. અને જોઈએ તો અ દિવાળી આપડા ભારત દેશમાં બહુ બધા એવા મેન તહેવારો છે. જે બહુ જ હળી મળીને બધા મળીને મનાવે છે. એમાં છે દિવાળી, પછી રક્ષાબંધન, ઉત્તરાયણ, અ પછી હોળી, અ મહોરમ, ઈદ, ક્રિસમસ આ બધા જાત જાતના, ગુડીપડવા, બધા જ ધર્મ અને જાતિના લોગ મળીને કેટલા બધા તહેવારો મનાવે છે. અને તહેવારો આપડા જીવનમાં બહુ જ જરૂરી છે કારણ કે આપડા જે રૂટિનના સમય છે એનામાંથી જે આપડે જયારે આપડે ખુશીઓ એકબીજા સાથે વાંટતા હોઈએ તો આ તહેવાર એનો જરિયો છે.
હા એકદમ સાચી વાત છે. કારણ કે આપડે જે રોજિંદા જીવનમાં રોજ ને રોજ એક ને એક વસ્તુથી કંટાળી જઈએ છીએ તો એમાં જો તહેવારો આપડે આવે અને એની ઉજવણી કરીએ તો આપણા આમ કેવું આપડુ જીવન ખુશી ઉલ્લાસ આનંદ એનાથી ભરાઈ જાય. અને એક આપણને આધ્યાત્મિક પણ લાગણી થાય. અને જે વસ્તુથી આપણે ઘણી વખત એવું બનતું હોય છે કે આપડા કાર્ય પાર ન પડતા હોય તો આવા તહેવારો ઉજવી અને આપણી જે ધાર્મિક લાગણી છે. એ આપડે અનુભવી અને આપડા કાર્ય છે એ પાર પડતા હોય છે. તો અને મોટા ભાગના તહેવારો આપડે અત્યારે જોઈએ છે કે ચોમાસામાં આવે છે. કે એ એ પછી શું છે કે ત્યારે લોકો ફ્રી પણ હોય છે પેલાના જમાનામાં તો કેવો બધા ખેડૂત વધારે હતા તો ખેડૂતોને કેવું હોય છે કે આખું વર્ષ તો બધા કામ હોય જ છે ખેતીમાં આ તે પણ હમણાં ચોમાસાની સિઝનમાં થોડાક ઓછા કામ હોય છે તો એટલે આ ચોમાસામાં આપડા તહેવારો વધારે આવે છે. અને હા
તે તો તમે એકદમ સાચી વાત કરી કે જ્યારે આપડે થોડા ફ્રી હોઈએ નવરા હોઈએ. ત્યારે આ બધા જે તહેવારો ઉજવવાનો જે અ ખુશી હોય છે એ બહુ જ સારી હોય છે અને આપડે જોઈએ છે કે જ્યારે પણ આપડા ઘરમાં કોઈ પણ તહેવાર ઉજવણીનો આપડે તૈયારી કરીએ તો એ તૈયારીઓનું પણ એક અલગ જ મહત્વ હોય છે. એ તૈયારી માં આપડે સ્ત્રીઓ જોઈએ તો કેટલી ઉત્સાહિત હોય છે ઘરને સજાવે છે ઘરમાં કેટલી બધી વસ્તુઓ લાવે છે અલગ અલગ અને એનાથી ઘરમાં સજાવે સજાવટ કરે છે પછી અમ કેટલી બધી વેરાયટીઓ હોય છે એ બનાવે છે ભોજનમાં મીઠાઈઓ બનાવે છે અને બાળકો ને પણ ત્યહારો બઉ જ ગમે છે કારણ કે એમને અ નિશાળેથી રજા પડ મળે છે અને બીજું અ એ લોકોને ખાવાનો બહુ શોખ હોય છે તો મીઠાઈ ખાઈને નાના બાળકો બઉ જ રાજી થાય છે. તો તહેવારો એટલે બાળકોને પણ બહુ ગમે છે.
હા અને આપણે કેવું છે કે નવાં નવાં કપડાંઓ પહેરીએ છીએ, આપણા જે અ આપડે જે પરંપરાગત કપડાઓ
હાલો.
તહેવાર હોય એટલે નવા નવા કપડા ની ખરીદી કરીએ છીએ. અ ધોતી, કુર્તા, સાડી છે કે પછી કઈ પણ આપણે જે પહેરતા હોઈએ. તો એ બધું ત્યારે આપણે લઈએ અને ખરીદી કરવાની એ મજા આવે. અને પછી આપણેે બધું અ જે વસ્તુઓ લેવાની હોય તેની શોપિંગ કરવાની મજા આવે છે અને પછી ઘરના બહાર કોઈ આપણા છોકરાઓ ભણતા હોય કાં તો કોઈ બહાર હોય તો એ લોકો પણ આવે તો એની પણ ખુશી હોય છે. અને અમુક તહેવાર તો કેવું હોય છે દસ દસ દિવસ ના આ બધા હોય છે કોઈ તહેવાર. તો આપણને એમાં વધારે મજા આવે છે ને નવરાત્રી જેવો તહેવાર હોય તો, એ તો કેવું સ્ત્રીઓ માટે ખુબ જ આમ અગત્યનો તહેવાર કહેવાય અને આરાધના ભક્તિ પણ થાય.
બિલકુલ, એ તો એકદમ સાચું કીધું તમે. અને ગુજરાતીઓ ન તો ધડકન છે, નવરાત્રી નો તહેવાર. કારણ કે એમાં એ લોકો માતાની આરાધના, ભક્તિ પણ કરે છે. અને સાથે સાથે નૃત્ય એટલે ગરબો. એ ગરબો કરીને પણ એ તહેવાર ઉજવે છે. તો આ તો ડબલ ઉજવણી થઈ જાય છે. તો એ લોકો બધા ગુજરાતીઓ માટે નવરાત્રી ના તહેવાર ન તો વિશેષ મહત્વ છે.
અને ખાસ કરીને સ્ત્રીઓ માટે, ભલે આપણને આખા દિવસના કામ કરીને થાકી ગયા હોય, તો એ રાત્રે બધી જ સ્ત્રીઓ પુરુષો પણ હવે તો. અને બાળકો, છોકરાઓ, છોકરીઓ બધાને અ ગમે તેટલા કામ કરીને પણ સાંજે ગરબા રમવા તો જાઈ જ. અને એના પછી તરત જ દિવાળી આવે. એટલે દિવાળી ના તહેવારમાં પણ એકદમ જ મોટો જ તહેવાર કહેવાય એટલે ત્યારે પણ બધો રંગોળી કરવાની હોય, ઘરને સાફ સફાઈ કરીને સજાવાનું હોય. એટલે એ બધા તહેવારમાં એ પણ ચાર પાંચ દિવસનો તહેવાર હોય છે અને ત્યારે તો કેવું હોય છે કે લોકો એકબીજાને મળવા જાય છે. અને અ એકબીજા સાથે અળી મળીને એકબીજાને મળે છે. તો એટલો આનંદ થાય છે, ઈજ રીતે ઈદ માં પણ એવું થાય છે. કે જેમાં બધા ઈદ મુબારક કરીને, એકબીજાને હળે મળે છે ને એમાં પણ લોકોને મજા આવે છે.
બિલકુલ, કોઈ પણ તહેવાર હોય, એ તહેવારને હળી મળીને, બધા ભેગા થઈને મનાવીએ તો એ તહેવારનો ઉત્સવ વધારે થઈ જાય છે. અને જોઈએ તો ઈદ, દિવાળી હોળી બધા જ એવા તહેવારો છે. જે મનુષ્યને એના કંટાલજનક જીવનમાંથી થોડી ઉર્જા આપવા માટે આવે છે અને આ બધા તહેવાર આવે છે ત્યારે બધા જ ઘરના વડીલો, ઘરના યુવાનિયાઓ બાળકો બધા જ એક અલગ જ પ્રકારનો ઉમંગ એમનામાં જોવામાં મળે છે. એ લોકો બધી જ રીતે તૈયાર થાય છે, ઘરને સજાવે છે પોતે પણ નવાં કપડાં પહેરે છે. પોતે પોતાના દોસ્તારો સાથે હળે છે મળે છે. પછી ફરવા જાય છે. અ અને તહેવાર એવી રીતે મનાવે છે કે એ લોકો તહેવારને બહુ જ આનંદ અને ઉત્સાહ નું અનુભવ કરે છે. અને વડીલો જોઈએ તો આપણને આપણી પરંપરાથી પણ અવગત કરાવે છે એ લોકો આપણને બતાવે છે. કે પારંપરિક રીતે આપણે દિવાળી હોળી કે કોઈ બી નવરાત્રી કોઈ પણ તહેવાર કેવી રીતે ઉજવતા હતા પહેલા તો એ જે વડીલો છે એ લોકો આપણના. જે પરંપરાગત રીતિ રિવાજો છે એનાથી આપ આપણને અવગત કરાવે છે. તો તહેવારોનો તો લોકોના માણસોના જીવનમાં બહુ જ વિશેષ મહત્વ છે.
હા હા અને એ તમે આગળ કીધું એ રીતે કેવું કે આપણે જાત જાતની મી મિઠાઈઓ બનાવીએ છીએ. કે હા દરેક તહેવાર ની અંદર અલગ અલગ મીઠાઈ ને રીતિ રિવાજો હોય છે. તો એ ઘણી વખત આપણે કેવું છે કે અ ફરસાણ ને એવું પણ બનાવતા હોય છે જયારે મોટો તહેવાર હોય તો એમાં ફરસાણ હોય અને મીઠાઈ પણ હોય છે. અને પછી આપણે એ એ ઉપરાંત નુ આપણે જે નિવેદ આ તે બધું કરવાનું હોય છે ત્યારે પણ આપડે એ બધું બનાવવાનું હોય છે તો એ આપણે બનાવતા હોય ત્યારે આપણને એટલો આનંદ ને ઉત્સાહ આવે છે ને કે વાતની અને એ પછી પરિવારના બધા સભ્યો સાથે મળીને આપણે જમીએ છીએ તો એનો ઉત્સાહ અનેક ગણો વધી જાય છે. એટલે આજ આપણા ભારતની અંદર બધા જ અ જે તહેવાર છે એની ઉજવણી નુ આજ એક મહત્વ છે કે જેમાં પરિવાર ના સભ્યો બધા ભેગા મળીને ઉજવે છે. અને પાછો એને એટલે એક એકદમ આનંદ અને ઉત્સાહ વધી જાય છે
એ તો બિલકુલ ચોક્કસ વાત કરી તમે કે પરિવારના બધા બધા સભ્યો સાથે મળીને કોઈ પણ તહેવાાર કે કોઈ પણ ઉજવણી કરે છે તો ઈ ઉજવણી નો ઉત્સાહ બે વધારો એમાં વધારો થઈ જાય છે અને અ આજ તો એક પરંપરા હોય છે કે લોકો સાથે આપણા પરિવારના સાથે આપણે જો હલીને મળીને આપણા સંબંધો મજબૂત બનાવવા માટે પણ આ બહુ જ જરૂરી છે કે આપણેે બધા મળીને તહેવારોની ઉજવણી કરીએ અને હોળી જેવા પછી કેટલા એવા તહેવારો છે જે પહેલા થી જે લોકોને વચમે કોઈ મન મો પટાવ થઈ ગયો હોય તો પણ આ એવો તહેવાર છે કે જેમાં એ લોકો અ મળીને અને પોતાના જે મનમાં એકબીજા માટે કોઈ અ બુરી ભાવના થઈ ગઈ હોય કે કોઈ મન મુટાવ થઈ ગયો હોય તો પણ એ ફરીથી એકબીજાને એકબીજા સાથે મળીને ઉત્સાહ સાથે તેવહાર ની ઉજવણી કરે છે
હા એકદમ સાચી વાત છે કે ત્યારે કોઈ પણ પરિવારના સભ્યો એકબીજા થી ન બોલતા હોય કે જે મનંદુખ થઈ ગયું હોય તો એ એ સાચી વાત છે ત્યારે બધા હળી મળી જાય છે. અને ફરીથી પાછા જાણે એક જ જ કોઈ ક્યારેય કઈ મન દુઃખ થયું જ ના હોય એવી રીતે પોતાના પણું માનીને જ ઉજવણી કરવા લાગે છે. ને પછી પાછ
બિલકુલ એ એકદમ સાચું કહો છો તમે. અ તમારાથી વાત કરીને બહુ સારું લાગ્યું. ફરી કોઈ વિષય પર જરૂર થી ચર્ચા કરીશું.
હા હા ચોક્કસ જય શ્રી કૃષ્ણ.